હેલો જય શ્રી કૃષ્ણના મોટાભાઈ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ મજામાં જોુ તમે કેમ છો?
પણ મજામાં છું, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી.
કયા વિષય પર આપડણે આ ચર્ચા કરવાના છીએ?
શું જીવનમાં લક્ષ્ય હોવું જરૂરી છે?
આ તો ખુબ જ સારા વિષય છે. મારા મતે લક્ષ્ય વગરનું જીવન દિશા વગરની નૌકા જેવું હોય છે.
બઉ સુંદર વાત, પરંતુ લક્ષ્ય એટલે શું?
જીવનમાં આપણેે જે પ્રાપ્ત થાય છે, એ આપણે કેવી રીતે કરીએ છીએ. કેવી રીતે આપણે અ કરવા માંગીએ છીએ તેને લક્ષ્ય કહેવામાં આવે છે. અનેથી આપણા પ્રયત્ન નો યોગ્ય દિશા આપે છે.
દરેક વ્યક્તિને જીવનમાં લક્ષ્ય ન કરવું જોઈએ.
હા લક્ષ્ય હોય તો વ્યક્તિ વધુ મહેનત કરે છે. અને સમયનો યોગ્ય ઉપયોગ કરે છે આપણે જોઈએ જયારે આપણને, લક્ષ્ય નહીં હોય તો આપણ ન જે કામ કરવાવામાં મન નહી લાગે, કે એમ થાય કે ચાલ ને કાલ ફરીથી કરી લે અને જેમ લક્ષ્ય હોય. અ કે હા આપણને આ કામ પરમ દિવસ સુધી પૂરું કરવાનું છે તો આપ મનમાં એ થાય કે આપણો પરમ દિવસમાં કરવા આપણ લક્ષ થઈ ગયો, જયારે લક્ષ હોય ને તો આપણું કામ, એ બરાબર થાય છે અને આપણને ત્યાં પહોંચવાનું, પૂરું મહેનત કરે છે આપડે.
હ જો કોઈ વ્યક્તિ નું કોઈ નકસી ના હોય. તો શું થાય?
તે ઘણી વખત સમય બગાડે છે. અને જીવનમાં શું કરવું, તે અંગે મજળવામાં રહે છે.
એટલે લક્ષ્ય આપ આપણને પ્રેરણા આપે છે?
બિલકુલ, જ્યારે આપણને ખબર હોય કે ક્યાં પહચવું છે. ત્યારે રસ્તો શોધવો સરળ બને છે.
તો મોટું લક્ષ્ય રાખવું જોઈએ કે નાનું?
મોટું લક્ષ્ય રાખવું સારું છે, કારણ કે જો. ત્યારે જો તારે મોટું લક્ષ્ય રહેશે ને. તો એ તારું કહી શકે કે આપણે લોંગ ટાઈમ લક્ષ્ય છે. એટલે જે ભવિષ્યમાં તને કોઈ એન્જિનિયર કે ડોક્ટર બનવાનું હોય. આપણે કહી શકીએ એ મોટું લક્ષ્ય છે, અને એ મોટું લક્ષ્યને તને અ આપડે અ હેને અ તો નાના નાના પગલામાં વહેચવું જોઈએ જેમ કે તેને એન્જિનિયર બનવું છે તેને અ જે ક્લિયર કરવાનું હોય, એ તારું એક નાનું લક્ષ્ય થઈ ગયો, જેઈ ક્લિયર કરવા પછી તને આપે કહી શકીએ જે કાઉન્સેલિંગ હોય છે એને એમાં આગળ નીકલવાનું હોય. એ તારું બીજું નાનું લક્ષ્ય થઈ ગયું એટલે મોટું લક્ષ્ય તૈયાર કરવાનું. અને તે મોટું લક્ષ્ય ને આપણે નાના નાના પગલામાં વેંચવું જોઈએ. કારણ કે, એનાથી આપણને જે લક્ષ્ય છે, એ પૂરું કરવાનું જે હોય છે એ વધી જાય છે.
હ આ ખુબ જ વ્યવહાર વિચાર છે.
હા હા, એક એક પગલું લઈને જ મોટી સફળતા. મળે ને મોટા ભાઈ એકસાથ આપડે જો મોટા, અ સફળતા લેવા માટે જાય તો આપડે કુવામાં કૂદી જાય.
શું લક્ષ્ય સમય સાથે બદલાઈ શકે?
હા! અનુભવ અને પરિસ્થિતિ પ્રમાણે લક્ષ્યમાં ફેરફાર થાય શકે છે.
જો લક્ષ્ય પ્રાપ્ત ન થાય તો?
નિરાશ ન થવું. જોઈએ. પોતાની ભૂલો માંથી શીખીને, ફરી પ્રયત્ન કરવું જોઈએ.
એટલું લક્ષશે છોડવું નહી. પરંતુ રીત બદલવી જોઈએ?
એકદમ સાચું વાત કીધી ભાઈ.
શું પરિવાર અને શિક્ષકો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે?
જરૂર. તેમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન ખુબ મહત્વની હોય છે.
આત્મવિશ્વાસ નું શું મહત્વ છે
જો આપણને પોતાની જાત પર વિશ્વાસ હોય તો મુશ્કેલ લક્ષ્ય પર પ્રાપ્ત કરી શકાય છે
સમય નું આયોજન પણ જરૂરી છે કે
હા હા સમય નું આયોજન કર્યા વગર કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચી નહી શકે જો હવે તને તારું લક્ષ્ય છે કે ચોવીસ ઘંટામાં જે બાર થી તેર કલાક વાંચવાનું છે અને લક્ષ્ય બનાવીને લ પૂરું થાય ત અને સમય આ રીતે ડિવાઈડ કરવું જોઈએ કેું ચોવીસ કલાકમાં કેવી રીતે મહેનત કરી તો તારું બધું કામ અને બારા ઘંટા વાંચવાનું કામ અ બંને મેનેજ થઈ જાય એટલે સમય નું મહત્વ કે આયોજન બહુ જરૂરી છે
ઘણા લોકો બીજા લોકો ના દબાવમાં આવીને લક્ષ્ય પસંદ કરે છે
આ યોગ્ય નથી કારણ કે જે લક્ષ્ય હોય છે ને એ આપણને પોતાની રુચિ ક્ષમતા અને સપનાઓને ધ્યાનમાં રાખીને પસંદ કરવું જોઈએ આપજો તારો જે રુચિ છે એ મેડિકલ ફિલ્ડમાં છે તને અ જે મેડિકલ ફિલ્ડના જે વસ્તુ હોય છે એમાં રુચિ છે અને તું કોઈને જોઈ નને કેય કોઈ તને કીધું કે એન્જિનિયરિંગમાં બઉુ સ્કોપ છે કે બઉુ પૈસા છે તો તેમાં ચલી જાય એ તારું સારું લક્ષ્ય નહી કહેવાય તારો જે લક્ષ્ય છે તારો જે રુચિ છે એને લઈને તને અ પોતાનું લક્ષ્ય બનાવવું જોઈએ
શું પૈસા કમાવો જીવન ન એકમાત્ર લક્ષ હોઈ શકે તે હોવું જોઈએ
ના ના પૈસા તો એક એવી વસ્તી છે જે આ તારા હાથમાં રહેસે અને કાલે નહી રહે એથી પૈસા કમાવવું આપડે કહી શકીએ એક મોટ લક્ષ્ય નહીિ પરંતુ એક સારો એક નાનું લક્ષ્ય છે કારણ કે પૈસા કમાવવું બી લક્ષ હોવીું જોઈએ કારણ કે આજના જમાનામાં જો તારા પાસે પૈસા ના હોય તો તને કોઈ નહી પૂછે પરંતુ સૌથી મોટો જે લક્ષ્ય હોવું જો જીવનમાં એ હોવું જોઈએ કે સારો માણસ બનવો સમાજ માટે કઈક કરવો અને પરિવાર ને ખુશ રાખવો એ સૌથી અ વધુ કે મહત્વનું લક્ષ્ય કહેવાય શકાય
ખૂબ સુંદર વાતતાય તમને
હા એટલે જ તો જીવનમાં સંતુલન પણ જરૂરી છે ને
હમ તમારી વાત સાચી છે જો જીવનમાં સંતુલન ના રહે તો આપડણે આણા વ ના માર્ગથી વ મશું એટલે કે આપડ તેના જે કપ કરવાનું આપણે જે ત્રાપ કરવાનું છે એ આપણને આપણેે એવું કરવું છે જો આપણે તે માણસ ના માણસથી સંતુલન હોય અસંતુલન હોય દૂર થ ક બીજા કાર્ય છે જ કાર્યમાં યોગદાન આપે તો આપને આપણા લક્ષ્ય થી દૂર જાય છે
હા સારી વાત કીધી આપણને એવું પણ નહી હોય જોઈએ કે આખા દિવસમાં આપણને લક્ષ્ય ના જે હોય એના પીછે જ ભાગવું જોઈએ આપણને જે આપણું દિવસ હોય ને એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવું જોઈએ એમ કે જેમ ચોવીસ કલાક માટે તને અ છ થી આઠ કલાક તને તારા લક્ષ્ય પીછે મહેનત કરવાનું જોઈએ અને પાન થી કલાક તારો જો બીજો કામ છે એ કરવાનું જોઈએ પાંચ થી છ કલાક ઊઘવાનું બે થી ત્રણ કલાક તારા પરિવાર સાથે સમય અ બધું સમય કરવાનું કારણ કે જીવનમાં જો સંતુલન નહી હોય અને તું પાગલ થઈને આખો દિવસ જે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ચાલી જાય તો તું પાગલ થઈ જાય કારણ કે તું એના પીછી પાગલ થત અને અ બંને વિસને સંતુલન રાખવું જરૂરી છે
હા તારી વાત સાચી છે એટલે કે આપણને મ પાછળ નની ભાગવાનું આપણને લ પાછળ ભાગ લક્ષ્ય એકટટ મોટા નાના પગલા છેવા બે મહિના પગા જેવા પાર કરવાનું કેમ કે આપણે કોઈ પગાર સી એ સીડી આપે ઉતરીએ તો કેવા આપે આના પગલા પગલા ઉતરીએ જેમ કે આપણે ડાયરેક્ટ શઆત થી અંતમાં સીડી સીડી પર જવાની કોશિશ કરીએ તો આપણે પડી જશે અને આપણને ચોટ લાગવાની બ સંભાવ બ હ સંભાવના છે એટલે જ આપણને તેમજ રીતેસ્ય મેળવા માટે આપણને એક એક પગડું પાર કરવું જોઈએ અને પ પને લક્ષ પાછળ જ દઈએ જેથી આપણે મોટાક્ષ એક સાથે ભાગ લઈએ તો એવું થવાનું પરિસ્થિતિ થઈ જશે કે આપણે પડી હશે અને આપણે આપણા લક્ષ્ય ના પ્રાપ્ત પણ નથી કરી શકતા
આ તો બહુ સારી ઉદાહરણ છે એ લક્ષ્યને એક મોટા તરીકે ન સમજવું જોઈએ લક્ષ્ય ને આપણને અ નાની નાની જે વસ્તુમાં એમાં કરવાનું જોઈએ જેમ કે તમે ઉદાહરણ આપ્યું જે એકસાથ આપણે અ મોટી મોટી સીડી ચડવા પ્રયત્ન કરે એ તો આપણેે ગીરવાનું જે ચાન્સ હોય છે પરંતુ આપણેે જો એક એક પગલા સીડી નો ચડીએ તો આપણે આરામથી સીડીના ઉપર ચડી જાય એમ આપણને આપણા મોટા લક્ષ્ય હોય એને પણ નાના નાના પગલામાં કરી દેવાની અને તે નાના નાના જે પગલા હોય એને અ ફાવવાની પ્રયત્ન કરવી જોઈએ તેથી આપણ ન જો લક્ષ્ય હોય આરામ થી આપણને મળી જાય
એટલે કે જીવનમાં લક્ષ્ય હોવું ખૂબ એવું છે લક્ષ્ય આપણને દિશા પ્રેરણા અને મહેનત કરવાની શક્તિ આપે છે યોગ્ય આયોજન આત્મવિશ્વાસ અને સ પ્રયત્નોથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે એવું કહી શકીએ આપડે
હા બહુ સારી વાત હતી તમે આજે આપડે આ ચર્ચા થી ખબર પડી કે લક્ષ્ય નું જે અર્થ હોય આ શું થાય છે
હ ચાલ આપણેે પણ આપણા લક્ષ્યો નક્કી કરી દે સતથી મહેનત કરીએ
જરૂર આજનો નાનો પ્રયત્ન આવતી કલની મોટી સફળતા બની જશે
હ ખુબ સુંદર સસર છે મને તો ખુબ આનંદ આવ ચાલ મળીએ આભાર જય શ્રી કૃષ્ણ આવજો
હ મને પણ ખુબ આનંદ આવ્યો તારો ખબ ખૂબ આભાર મને આના રીતે સમજાવ્યો ચાલ પછી મળીએ જય શ્રી કૃષ્ણ